હાલો
હાલો જેસી ક્ર્ષના કેમ છો
બસ મજામાં જેસો
બસ મજામાં હો તો હવે આવા આજે આપણે હવે તહેવારોની સિઝન ચાલું થઈ ગઈ છે. એટલે શોપિંગની સિઝન સેલની સિઝન એ બધું પન ચાલું થઈ જાય છે. તો આપણે શોપિંગ વિશે વાત કરીએ આજે કે ઓનલાઈન શોપિંગના શું ફાયદા છે ઓફલાઈન શોપિંગના શું ફાયદા છે તે બધું જોઈએ. હવે અત્યારે અ ઓનલાઈન શોપિંગ પણ એટલું જ ચાલે છે અને ઓફલાઈન શોપિંગ પન થાય છે એકચુલી અ જે લોકો બધી બ બંનેના જ ફાયદા છે કે અ ઓનલાઈન શોપિંગમાં આપણે બજારમાં ફરવું નથી પડતું કે આમ તેમ અ શોધવી વ વસ્તું શોધવી નથી પડતી આપણને એક જ પ્લેટફોર્મ પર બોવ જ બધાં ઓપ્શન મળી જાય છે અને અલગ અલગ ગ વેરાયટી મળી જાય છે અલગ અલગ કલર મળી જાય છે તો ઓનલાઈન શોપિંગ પણ બેટર છે અને ઓફલાઈન ઓફલાઈન શોપિંગમાં એવું છે કે આપણે અ ફીલ કરીને લાઈક કપડાં છે કે કોઈ વસ્ તું છે આપણે જોઈને ફીલ કરીને લઈ શકીએ છીએ.
હુ-હુ
એટલે હુ એટલે હુ એટલે પછી અ આપણે ઓફલાઈન શોપિંગ કરીએ તો આપણા આપણા ગામમાં કે આપણા સિટીના સિટીના લોકો આગળ વધે છે અને ઓફલાઈન ઓનલાઈન શોપિંગમાં તો કેવું છે કે આપણે ક્યાંથી અ ખરીદી કરીએ છીએ તે કાંઈ ખબર જ નથી રહેતી. એ લોકોને આપણે ઓળખતા નથી. અને ઓફલાઈન શોપિંગમાં આપડે એ લોકોને ઓળખીએ છીએ. એ લોકોના ધંધાને પ્રમોટ કરીએ છીએ.
હમ.
હ તો પછી આપડે આપડે એની સાથે સારા રિલેશન બને છે.
હા એ વાત તો સાચી છે. કે આપણે ઓનલાઈન શો પિંગ કરીએ એમાં આપણે ઓળખતા નથી કોઈને તમે જેમ કહો છો એવી રીતે ઓફલાઈન શોપિંગ કરીએ તો આપણા રિલેટિવની દુકાનોમાં કે આપણા આજુબાજુના એરિયા વાળાના દુકાનોને પ્રોફિટ મળે આપણા પૈસા આપણા આપણી રિલેટિવ પાસે કે આપણા આજુબાજુ વાળા નેબરો કે આજુબાજુ વાળા દુકાનો પાસે રે ઓનલાઈન શોપિંગ શું છે, હવે આજકાલ બધી બારગામની કંપનીઓ થઈ ગઈ છે, બારગામની વસ્તુ થઈ ગઈ છે, એટલે આપણને ખબર જ નથી. કે આ પૈસા આપડા ક્યાં જાય છે, અને ઓફલાઈન કરીએ છે, ને તો ઊલટાનું સારું પડે છે. અને એ આપણને ઓળખે આપણને રિઝનેબલ પ્રાઇસ કરી આપે ઓનલાઈનમાં તો શોપિંગમાં તો ફિક્સ જ હોય છે, ને બરાબર ને
હ. સાચી વાત છે, તો તમે તમે કહો છો એમ આપડે બાર્ગેનિંગ કરી શકીએ છીએ. પ્લસ આપણે કોઈની સાથે ઓફલાઈન શોપિંગ કરવા માટે બજારમાં જઈએ છીએ. તો લાઈક ફ્રેન્ડ્સ જોડે જઈએ છે, એ ફેમિલી મેમ્બર્સ જોડે જઈએ છીએ તો એની સાથે આ આપડે સારો એવો ક્વોલિટી ટાઈમ પણ સ્પેન્ડ કરી શકીએ છીએ અને આ પણે એકબીજાના સજેશન પણ લઈ શકીએ છીએ કે આ સારું છે, પેલું સારું છે, એમ કરીને એમ એટલે ઓફલાઈન શોપિંગના પોતાના ફાયદા છે, ઓનલાઈન શોપિંગના પોતાના ફાયદા છે, હવે એકચુલી ઓનલાઈન શોપિંગ એટલા માટે વધી ગયું છે, કે અત્યારે કેવું છે. કે કય પણ આપણે જોઈતું હોય તો મિનિટમાં આવી બી જાય છે. કે અમુક વસ્તુ આપણા આપડા ઘરે કોઈ અચાનક ગેસ્ટ આયવુ ને આ કોઈ વસ્તુની જરૂરત છે, તો આપણે મંગાવી શકીયે છીએ.
હા બરાબર.
હમ્મ.
સાચી વાત છે, અને આપણને શું છે, અર્જન્ટ કોઈક તમે જેમ કહો છો એવી રીતે કોઈ બીમાર પડ્યું કે કઈ પણ થયું તો આપણે અચાનક જ મેડિસીનની જરૂર પડી જેમ કે વરસાદ આવતો હોયને આપણે બાર ન જઈ શક તો ઓનલાન ના આપ ફાયદા છે, કે આપણે ઘરે બેઠા આપને ટા મ ન હોય તો ઓનલાઇન શોપિંગ થઈ જાય છે. આપણે કઈ પણ વસ તુ જેમ કે કોઈ બીમાર પયદુ અચાનક આપણી પાસે કોઈ દવા નથી કે જે આ વસ્તુ જરૂર છે. તો આપણેે ઓનલાઈન મંગાવી દે છે. એ તરત ઓનલાઈન તરત જ આપણને મળી રહી છે, આ એક બેનિફિટ છે. ઓનલાઈનના પણ અને આમ પણ અમુક ઓનલાઈનના ઓફલાઈનના બેનિફિટ હોય જ છે. જેમ કે આપણે તમે કેમ છે, એવી રીતના બહાર જઈએ છે, તો છોકરો આપણે સા થે આપણા છોકરાઓને શોપિંગ કરવા લેય જાય એ લોકોને પણ વસ્તુની ખબર પડે એ લોકોને પણ ખબર પડે કે હા મમ્મી આવી રીતે લઈ છે મમ્મી વસ્તુ આવી રીતે લે છે ઓનલાઈન શોપિંગ કરી તો છોકરાઓને કઈ ખબર જ નથી હોતી. કે કઈ વસ્તુ કેવી હોય કઈ વસ્તુ કઈ લેવાની હોય. આપણે અને એ લોકો સાથે આપણે ટાઈમ સ્પેન્ડ કરીએ રિલેટિવ સાથે જઈએ ફ્રેન્ડો સાથે જઈએ ઓફલાઈન શોપિંગ કરવા દુકાનો દુકાને જઈએ હરીએ આજુબાજુમાં ફરીએ તો મજા આવે છે આખો દિવસ ક્યાં નીકળી જાય છે તો ખબર નથી.
હમ્મ અને આપનું માઈન્ડ રિલેક્સ થઈ જાય છે.
હ હા બરાબર.
હા અને ઓનલાઈન શોપિંગના એ ફાયદા છે કે આપણી પાસે ટાઈમ નથી હોતો કે હવે હવે અત્યારે છે ને કોઈની પાસે ટાઈમ નથી રેતો કે બધાને અત્યારે બધા પોત પોતાના કામમાં વ્યસ્ત હોય છે કે પોતાના કંઈક કમાવામાં વ્યસ્ત હોય છે તો એમની પાસે ટાઈમ ન હોય તો તે ઓનલાઈન શોપિંગ કરે તે બેટર છે કે ચલો વાંધો નહીં કે એની પાસે ટાઈમ નથી. તે પણ જો આપણે આપણે ગૃહિણી તરીકે વિચારીએ તો આપણી પાસે ટાઈમ હોય ને તો મારા ખ્યાલ મુજબ આપણે ઓફલાઈન શોપિંગ કરવી જોઈએ.
સાચી વાત છે સાચી વાત છે આપડે ઓફલાઈન શોપિંગ કરીએ ને એ વધારે સારું છે ઓનલાઈન કરતાં કારણ કે આપણેે જોઈને વસ્તુ લઈએ. આપણે જોઈને બારગેનિંગ કરી શકીએ. કે છે આપણે દુકાનો ફરીને આપણે એકબીજાને ઓળખી શકીએ. જેમ કે કોઈ આપણા રિલેટિવની કે આપણા કોઈની પણ દુકાન હોય એક્સ વાય ઝેડ થી આપણને ઓળખે સામાન પણ વ્યવસ્થિત સારો ચોખ્ખો મળે છે. હવે ઓનલાઈનમાં કેવો સામાન આવતો હોય. આમ તો આવે સારો પણ તો પણ ઘણી વખત એવું. નીકળી જાય છે ને આપણે મંગાવે છે અલગ અને આવે છે અલગ.
હા ઓનલાઈન શોપિંગમાં અત્યારે એકક્ચુલી ઓનલાઈન શોપિંગમાં સ્કેમ પણ થાય છે કે અમુક આપણે અમુક પ્લેટફોર્મ પરથી આપણે લઈએ કે લાઈક એમેઝોન છે ફ્લિપકાર્ટ છે. કે મીશો એવા એપ પરથી આપણે લઈએ છીએ. તો ઠીક છે કે આપણને વસ્તુ રિટર્ન કરવાનો પણ ચાન્સ મળે છે. હવે આપણે કોઈ પણ ફેસબુકમાં કે ઇન્સ્ટામાં આપણે કોઈની એઇડ જોઈ અને આપણે ત્યાંથી વસ્તુ મંગાવીએ છીએ તો એમાં સ્કેમ થવાનો ચાન્સીસ વધારે છે કે કારણ કે એ વેબસાઇટ પર આપણેે કોઈને ઓળખતા નથી મતલબ કોઈ એપ નથી. ખાલી વેબસાઇટ જ છે તો વેબસાઈટ પરથી આપણે શોપિંગ કરીએ છીએ. તો એમાં સ્કેમ પણ થઈ શકે છે કે આપણે આપણે ઓનલાઈન પેમેન્ટ કરી દીધું ને પછી. એ પ્રોડક્ટ ન આવે કે હા કઈ પ્રોડક્ટ ન આવે કે કોઈ ખરાબ પ્રોડક્ટ આવે તો આપણે રિટર્ન પણ નથી કરી શકતા તો એવું બી બને છે.
હા સાચી વાત છે એવું બની શકે છે અને બને પણ છે ઘણા લોકોનું. કેમ મંગાવયુ હોય કઈક અને આવી જાય છે કઈક તો એવા હોય ઓનલાઈન વાળા કે પોતાની ડિટેલ રોંગ બતાવીને એ લોકો નાખે છે જેથી આપણી સાથે ફ્રોડ થાય છે ને આપડા પૈસા પડી જાય છે. અને વસ્તુ તો આવતી જ નથી ઘણી વખત એવું પણ થઈ જાય છે કે પૈસા આપણા પડાવી લે છે ને વસ્તુ આવતી નથી. અને પછી આપણે ફોન કરીએ છીએ ને તે ફોન નંબર પણ હોતો નથી.
હમ્મ એકચ્યુઅલી હા. એકચ્યુઅલી મારી સાથે એવું થયેલું છે એટલે મને ખબર છે. કે એક વખત મેં પેમેન્ટ કરી દીધું ફોન પે પરથી પેમેન્ટ કર્યું. એટલે અ મેં મેં ફોનપેમાં અ કમ્પ્લેન કયરી કે આ પ્રોડક્ટ મેં મંગાવેલી હતી પણ મને મયળી નથી ને મેં પેમેન્ટ કરી દીધું છે. તો ફોન પે કંપનીએ પેલા પર પ્રેશર કર્યું હોય ને એટલા માટે એણે મને પ્રોડક્ટ તો મોકલાયવી
હ
એકદમ થર્ડ ક્લાસ કે જેને હું રિટર્ન રિટર્ન પણ ન કરી શકું. હ એવા એવા સ્કેમ થાય છે એટલે હું હવે હું હવે શું કરું છું કે આપણા વિશ્વાસુ એપ પરથી જે ઓનલાઈન શોપિંગ કરું છું. ઓનલાઈન શોપિંગ કરું છું નો ડાઉટ કરીએ જ છીએ લગભગ બધા કરતાં જ હશે.
હમ્મ હમ્મ હમ્મ હા સાચી વાત છે. ઘણા લોકો કરતા હોય છે એવી રીતે ઓનલાઈન શોપિંગ ઘણાને સારું પણ મ પ્રોડક્ટસ મળે છે ઘણાને ખરાબ પણ મળે છે. ઘણી વખત તો સરસ પણ પ્રોડક્ટ સસ્તા ભાવમાં મળી જાય છે. ઘણી વખત મે જોયું છે કે એમેઝોન તમે જેમ કહો છો એમેઝોન ફ્લિપ કાર્ડ મીશોમાં સેલ લાગે છે ને ત્યારે સસ્તા ભાવમાં સારી વસ મળી જાય છે સાચી વાતને હાં. ઘણી વસ્તુ એવી હોય છે કે જે આપણે અમુક જોઈ પણ નથી હોતી દુકાનોમાં ઈ ઓનલાઈન મળી જાય છે અને સારા ને સસ તા ભાવમાં મળે છે ઘણી વખત એવું થાય છે કે ઓનલાઈનમાં ફાયદા પણ છે અને ગેરફાયદા પણ છે આપણે જોઈને લઈએ તે વાત અલગ છે અને ઓનલાઈન મંગાવેલ સારું નીકળું તે તે આપણા નસીબ બીજું શું કેહેવાનું.
હા એટલે બધીજ બધી જ વસ્તુ ના ફાયદા અને ગેરફાયદા હોય જ છે તો એવી જ રીતે ઓનલાઈન શોપિંગના અને ઓફલાઈન શોપિંગના ફાયદા બી છે અને ગેરફાયદા બી છે. હવે આપડે ઓનલાઈન ઓનલાઈન શોપિંગમાં આપડે ઓનલાઈન પેમેન્ટ કરી દીધું અને પછી એ પ્રોડક્ટ ન આયવી તો આપણે કંઈજ નથી કરી શકતા.
હમ્મ હમ્મ.
કે અ કંઈ કમ્પ્લેન કરીએ નો ડાઉટ આપણે કોઈ આપણને ખબર હોય કે કન્ઝ્યુમર ફોરમમાં કે કાઈ પણ આપડે કમ્પ્લેન કરીએ પણ એનો ચુકાદો આવતા બો વાર લાગી જાય છે ને એટલો અત્યારે કોઈને ટાઈમ જ નથી.
હ બરાબર.
હમ્મ અને મારા ખ્યાલ મુજબ તો આપણી પાસે જો ટાઈમ હોય તો આપડણે ઓફલાઈન શોપિંગ કરીએ તે બેટર છે અને અત્યારે અત્યારે કેવું છે કે ઓનલાઈન આપણને સબ્જી પણ મળે છે. તો સબ્જી કેવું કે ક્યારેક સારી આવે છે ક્યારેક ખરાબ આવે છે એટલે એવું, અ એવું ફિક્સ ના હોય કે સ સારું જાવશે એમ,
હમ સાચી વાત છે. શાકભાજી જેવી વસ્તુ તો ઓનલાઈન મંગાવીને ખરાબ નીકળે, તો આપડા પૈસા જ પડી જાય, એટલે એવી બધી વસ્તુ તો આપ આપ ઓનલાઈન ન જ મંગાવી શકીએ એ તો આપણે જઈને લઈએ, તો વધારે સારું, ચોખ્ખું, ફ્રેશ અને તાજું મળે છે આપણને,
સાચી વાત છે ચાલો તો આ ટોપિક વિશે વાત કરીને ખુબ સર મજા આવી મને ખાસું એવું જાણવા મળ્યું. ઓનલાઈન શોપિંગ અને ઓફલાઈન શોપિંગ વિશે. તો ફરી બીજા ટોપિક સાથે મળીએ બાય જય શ્રી કૃષ્ણ.